હલો.
અવાજ આવે છે મારો?
ગંભી અવાજ આવે છે તમારો.
હા તો આજે આપણે શેના વિશે વાત કરીશું?
આજે આપણે વિદેશમાં જઈન નોકરી કરવા માટે બધા જાય છે, તેના ઉપર આપણે થોડુંક વિચાર જરૂર છે.
હા એ તો છે. વિદેશમાં આજે વિદેશનો ક્રેઝ બહુ વધી ગયો છે. લોકો આપડો દેશ છોડીને વિદેશમાં પૈસા કમાવા માટે જ જાય છે, અને એમાં પણ નવી પેઢી વાળા જે માણસો છે એ તો ખુબ વધારે પડતા
હા એજ ને પાછી આપડે ભારતમાં બધેય યુવાનોની બહું જ જરૂર છે. ફેક્ટરીઓન બધું કામ વિદેશનું અડધું કામ આપડે ભારતમાં થઈ જાય છે, અને આપડા જ લોકો વિદેશ જશે તો આપડું શું થશે?
હા એટલે જ ને, પરંતુ ઓમ જોવા જઈએ તો એક રીતે એ પણ સારું છે, કે જે વિદેશ જવા વાળા લોકો વિદેશ જતા રહે છે, એના કારણે તેમના વિદેશ ના જઈ શકે એવા લોકો હોય એ એમને રોજગારી સરળતાથી મળી રહે છે. હમ્મ.
પણ એ તો સરળતાથી ઓમેય મળી જાય. જે પણ કારણ કે એમની આપણને ભારતની અંદર જજ જરૂરત છે, કારણ કે ભારતની અંદર કામ જ એટલું બધું છે. ફેક્ટરીઓને એટલું બધું છે ને, બારની કંપનીઓ આપડા ભારતમાં આવીને વસે છે. તો તમે વિચારો કે આપડામાં જરૂર તો છે, ભણેલા એટલા બધા છે પણ પગાર એટલા બધા નથી. પગાર ને પગાર ઓછા મળે છ છે એના કારણે બધા વિદેશ જાય છે.
અને વિદેશ જઈને ત્યાં ભણીને ત્યાં જ સેટ થવાનું કરે છે, કારણ કે ત્યાં એમને એમની મહેનત પ્રમાણે હે ને રોજગારી મળી રહે છે, મતલબ પગાર હોય એ મળી રહે છે.
અને એ દેશની અંદર પાછું કેવું છે કે કલાકની ઉપર પગાર હોય છે, કે કલાક દેઈ પગાર એમ કામ કર્યું તો પછી તમને આટલા રૂપિયા મળી જશે, અને ભારતમાં તો એવું નથી સવારે વહેલા ઉઠ્યા અને છેક સાંજ સુધી, અને મજૂરની કશું વેલ્યુ પણ કરતા નથી આપડા ભારતમાં, એટલે બધા વિદેશ જાય છે. મજૂરી વધારે છે, પગાર ઓછા છે.
હા એ તો છે, અને પાછું હમણાં જ મેં જોયું તો મારા બે ત્રણ મિત્રોએ કાક કંડક્ટર માટે પ અંદર ફોર્મ ભર્યું અને કંડક્ટરની જોબ માટે, તો સ લોકો એટલું બધું અપ્લાય કરે છે કે હવે મારી સાથે ભણતા મિત્રો પણ જોબ માટે અપ્લાય કરતા રહે છે. તો રજીસ્ટ્રેશન કર્યું છે એમને. તો હવે આમની જગ્યા એમને મે હમણાં જ બે ત્રણ દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં મારે રીલ્સ આવી હતી, તો એ રીલ્સમાં મેં જોયું ને તો ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવર ની જરૂર છે બોલો. તો ત્યાં એવું કે કોઈ બસ ચલાવવા વાળું કોઈ નથી મળી રહ્યું.
હા એ તો છે જ. અને એમનું પગાર પણ ઊંચા હોય છે. એમાં એવું નથી હોતું કે આપણે મજૂરી કરીએ તો એના પૈસા ઓછા મળેને, આપણે ઓફિસમાં બેહી તો એના પૈસામાં વધારે કામની વેલ્યું છે. કોઈ પણ કામ મોટુંન નથી હતું. બધાને સમય પગાર મળે છે. આપડે એવું નથી હોતું, આપડે મજૂરી ે એને પગાર ઓછો મળે જે કામ ઓછું કરે એને બગારમાં આધાર મળે છે.
હા એ તો છે અને પાછું એટલું નહ એમાં મેં જોયું ને એમાં કંક સોમથી શુક્ર તમે પર અવર કામ કરો ને પર અવર ઉપર આપણને મળે, તો એમાં કક પચાસ ડોલર જેવું તમને મળે ચાલીસ ડોલર જેવું કલાક એટલે તમે શથી શકો જેટલા કલાક તમે બસ ચલાવો, ને એટલા કલાક તમને મળ્યા અને એટલું ને એટલું પાછું પેલામાં એવું હતું કે ત શનિવા ના હોય ને એમાં પાછ બજાર મળેણને
હા એટલે એમ બધું પણ હોય એનામાં એક એવું પણ હોય છે, આજે તમે કીધું કે ડવિંગ કરવા માટે હ એનામાં ભણવાનું કે બધું ઓછું અમુક જે કામ છે, કે આપણેે હતો મારવાની હોયતી એકબીજા જોઈને વાતો કરવાની ફોનમાં એમાં અંગ્રેજી તો આવડવું જએ, અંગ્રેજી ભાષા ન આ તો આધાર છે.
હા એ તો છે ખાલી આપણે ત્યાં ઓસ્ટ્રેલિયન લેંગ્વેજમાં શીખવી પડે, તેનાથી એ લોકો તો બોલે આપણે સમજી શકીએ. બાકી જો આપણે એમાં સેટ થઈ જઈએ ને તો આપણા માટે પણ એક ઈન્ડિયામાં જે જોબ કરીએ એના કરતા જોબ સારી જ કેહેવાય ત્યાં એવું હતું ને મેં તમને જણાવ્યું કે ચાલીસ ડોલર હતા, અને શનિવારના ક કે એમાં પંચાવન ડોલર જેવુ અને રવિવાર તમે બસ ચલાવો ને તો તમને પર હવાના સડસ સડસ એટલે સિક્ સેવન ડોલર તમને મળે.
બીજ વાત સાચ છેની એમત એમાં શું છે પેલા ઇન્ટરવ્યુ હોય અને ઇર્યમાં બધું ઇંગલિશમાં હોય છે એટલે પેલા ર મનત કરવી જોઈએ, વધારે થોડું ઘણું ઇંગ્લશ આપણે સમજી શકીએ, એટલું તો આવડું જ જોઈએ. આપડે.
એમાં પાછું એટલું ખાલી ઈંગ્લિશ નહ પરંતુ જોડે એમની ઓસ્ટ્રેલિયન લેંગ્વેજ પણ આપણને શીખવી પડે કારણ કે ઈંગ્લિશ તો બધે સરખું બોલાતું નથી હોતું ક્યારેક અલ અલગ રીતે પણ ઈંગ્લિશ બોલાય છે એટલે ઓસ્ટ્રેલિયન લેંગ્વેજ આપને ખાસ સમજવી જોવી પડે.
હ એ એ પણ આવડવી જોઈએ બે દેશ જતા પહેલા આપણેે શું કરવું જોઈએ, પાસપોર્ટ હોય વિઝા હોય અને આપણેે ત્યાં જને શું કરવાના છીએ તેનુંઝ્યુમ બનાવવું પડે. અને આપડે જરૂરી પ્રમાણપત્રો હોય, નોકરી સની કરવાની એના વિષનુભગ હોય ને આધાર કાર્ડ કે એવું કાત કરવું જ પડે. અને બધું પલા અહીં એમ કરી દે પછી ઉમર જવું પડે. જો એ બાકી મે પાસ થાય. પછી જ ઉમર જવા, પેલા હું પછી જઈને આપણું જો ડોક્યુમેન્ટ સબમિટ ના થાય તો આપણે શું કરવાનું? મે શરૂઆત આપણે કઈક દેશમાં ગયા હોઈએ તો ત્યાંનું વાતાવરણ આપણે એડજસ્ટ થવું જોઈએ. ગેમમ મુશ્કેલીંગ વધારે થાય એ ટાઈમ અલગ હોય, ખાવાનું અલગ હોય પાણી અલગ બધું અલગ હોય.
હા એટલે આપણે ઓસ્ટ્રેલિયામાં જે જવા કે બહારના દેશમાં જઈએ એટલે એ દેશ પતું એ દેશની જે વસવાટ કરતા હોય, લોકો એવી રીતે આપણે આપણું જીવન કરવું પડે.
અને તમે એમ કીધું ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા આપડા તથી આગળ હૈ. ટાઈમ ની આગળ એ લગભગ સાડા ત્રણ કે ચાર કલાક આપણાથી આગળ, એટલે આપણે હમણાં જો બપોરે સુતા હોય એમને શાંત થઈ ગય હોય, સાત કે આઠ વાગતા હોય એમના, તો એ પણ બધું બદલાઈ જાય એટલે એ પણ આપણે વિચારવું જોઈએ.
હા એ તો અમે એડજસ્ટમેન્ટ થઈ જ જાય, કારણ કે આપડ તમે જુઓ ને જો જે ક્રિકેટર હોય છે, તો એ ક્રિકેટરને એવું જો હોય છે ને કે બારના દેશમાં રમવા જાય તો દિવસે રાત મેચ રમવાની હોય છે, તો એમ આપડો દિવસ હોય. એમની રાત્રે એવી રી તો હોય જ છે ને.
અહી તો બસ હજ
એમને મેચોમાં કય એવું કોઈ ફિક્સ ટાઈમ હોય છે અને બારના દેશ વાળા જયારે ભારતમાં આવે, રમવા માટે તો એમાં પણ એવું જ હોય છે ને કે ભારતના ટાઈમ પ્રમાણે રમાય એટલે એમના ટાઈમ પ્રમાણે એમને રાતના રમવાનું થતું હોય. એમનો ટાઈમ રાતનો સુવાનો હોય એ ટાઈમે અ મ ગેમ રમ મતલબ રમત રમ
અને અ અમે જેમ કીધું નઈને એની નોકરી સારી મળત બરાબર. બસ ની અંદર મેલા મળ શું કરવું જોઈએ કે પેલા આપડ ભારત ની અંદર બસ ચલાવી જોઈએ, તો આપણે જો ભારતમાં જ આપ અનુભવ હો તો આપણું છે એ થોડું મજબૂત થાય. કે આપણને ભારતમાં જો આવડત તે બસ તો આપણેે ઉમ સરળતાથી ચલાવી શકીએ. અને આપડે આસ પણ થઈ જ એની નિંગ હોય એ સરળતાથી પાસ થઈ જઈએ, કારણ કે આપડને અહિયાં ભારતમાં અનુભવ હોય, ચલાવાનો એ બધો.
હા એ તો છે એ વાત તમારી સો ટકા સાચી, કે આપડે પેલા આપણા દેશ માના આપડે જો એ બધી બસો ચલાવવાનું ને એવું બધું કરેલું હોય તો આપણને અનુભવ હોય કે કેવી રીતે બસ ચલાવી જોઈએ.
અમે હમણે કે આટલા બધા પૈસા મળે છે બરાબર ડોલરમાં. પણ ખર્ચ પણ એ ખર્ચો તો થતો હશેન કઈ પણ વસ્તુ મેવીય કર્યાણું હોય કે કોઈ પણ હોય, તો એના ભાડુ વધારે જોય, તો આપણન મળવાનું નથી બધા ઘણા લોકો એમ, ગાય છે કે વિદેશમાં ખર્ચ ઘણો હોય છે, અથવા એનું શું કરવાનું. પછી એનું ભાડું હો ઘરનું ભાડુ ટ્રાન્સપોર્ટ બધું ખર્ચ વધારે જોય ને.
હ તો પછી તો એનામાં એવું જ થતું હશે, કે તમારે જેટલું કમાવ એટલું બધું ખર્ચમાં તમારા જતું હો રેગ્યુલર ખર્ચમાં તો તમે ક ભેગું તો કરી જ ના શકો.
તો ભ એનો ફાયદો શું થાય કારણ કે જો આપણે નીચાડતા હોય કે પછી પાછા આવીએ તો આપ ઘણા પૈસા હોય પછી આપે ક કરવાની જરૂરત નથી, તો ભ વિદેશમાં જવાનો ફાયદો શું છે.
હા એ તમારી વાત સો ટકા સાચી અને પાછું તમે જો વિદેશમાં જતા રહો, તો તમે તમારી મહેનત અને તમારું જે ટેલેન્ટ હોય એ બધું તમે તમારા બારના દેશ માટે મદદરૂપ કરો છો જેથી, ભારત ત રૂપિયા ન માજવ પણ ઘટતું જાય છે જો તમે એ બધું ભારતમાં કરો તેને વાપરો તમારો, તો ભારત દેશ પણ ઊંચો આવી શકે છે અને વિદેશની બરાબરી કરી શકે છે.
હા એનો એક ફાયદો થાય કે વિદેશ લે જે ટેકનોલોજી એ બહુ આપ ભારત કરતા આગળ છે એ આપણે જો શીખીને આવીએ પછી ભારતમાં જ આપણે એનું ઉત્પાદનને બધું કરીએ, તો આપણને ફાયદો થઈ શકે.
હા એ તો છે અને અમ વિદેશી ચક આપણે ભારત લાવીએ તો પણ એમાં આપણને ફાયદો થઈ શકે એને.
હા એ ફાયદો થઈ જ કે એના ખર્ચો વધારો હોય તો અછત એટલી બધી થાય નહી.
ના એટલે આ બધી જોબી એવી હોય છે. જે મેં સાંભળ્યું છે અમારા સર અંદર સમજાતા હતા, કે તમારે સૌથી પહેલા વિદેશ જતું રહેવાનું, અને વિદેશ કોઈ પણ કંપનીઓ માટે તમારે કામ કરવાનું ત્યાંની હોસ્પિટલો માટે અને ત્યાં એને ડોક્ટર દવા ના લખે ડોક્ટર ખાલી રિપોર્ટ બનાવે દવા ફાર્માસી વાળો આપે, આપડે તો બધા ડોક્ટર જ દવા આપી દે છે પલકમાં, ત્યાં એવું હોય ડોક્ટર દવા ના આપી શકે તો હવે ડોક્ટરને આખો રિપોર્ટ તૈયાર કરવો પડે ને એ બધું કામ હોય ને એ લખાવડાવવું પડે. તો એ ખાલી પોઈન્ટ લખીને આપણે ઈન્ડિયામાં મોકલી દે અને પછી આપણે એ એમને ફૂલ ડિટેલમાં લખીને મોકલી તો એમને કક આવું કરવાનું ત્યાંને, બે હજાર ડોલર ચુકવવા પડતા હોય દિવસે, અને આપણને દિવસના આઠ પંદરસો ડોલરમાં આપણે કામ કરી આપતા હોય એટલું કામ તો આવી રીતે આપણે બિઝનેસ કરી શકી એમ.
એ તો બસ સાચી છે તમારી. હા ચોલો બધું હું વિચારું નંબર પછી, કામ કરશું.
હા ઓકે તો આપડ વિચારીને પછી આવી રીતે કાક નાનો બિઝનેસ ચાલુ કરીએ તો આપણે કમાઈ શકીએ, ધંધો સારો છે આ બધો.
હા એ તો વાર સાચ જ છે તમારી. ઓકે સાર ચાલો બાય.
બાય.